હલો. હમ્મ.
હા મારી આવજ આવે છે ત્યા સુધી.
હા આવે છે ને. મજામાં મજામાં.
કેતા હતા અ
અ જમ્માનું બનાવતી હતી તમે જમ્માનું બનાઈ દીધું.
બસ હમણા નાસ્તા સવારનો થઇ ગયો. હા બસ હવે નાસ્ તો સવારનો થયો છે હા હમણાં બસ જમવાની તૈયારી કરતા છ છીએ શું બનવાનું તેની તૈયારી કરતા છીએ.
હા હા હા.
એ તમારે પેલે છે ને જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે ને
હા હા.
હા તેના વિશે વાત કરવાની હતી.
જગન્નાથ યાત્રા જે નીકળે છે એના વિશે જે હમણાં નીકઈળી તે
અત્યારે નીકઈળી કે શુક્લ અ અષાઢ મહિનામાં નીકળે છે ને શુક્લ પક્ષમાં.
હા એવું જ કઈ છે મને તો એના વિશે હા મને તો એના વિશે એટલું બધું નથી ખબર. પરંતુ ઇન્સ્ટાગ્રામમાં એની છે ને મે જરાક એટલે રીલ્સ ને બધું જોયું છે હા.
હમ્મ હમ્મ હા એમાં એનું જમવાનું પણ બનાવે જ. છેને મેં પણ ઇન્સ્ટાગ્રામ પર જ જોયું હતું. હા તે એમાં એમ કે એના માટીના સાત વાસણો ચૂલા પર મૂકે ને સૌથી પહેલા નીચેના વાસણનું જમવાનું ના બને એના સૌથી ઉ પરનું જે પહેલું માટીનું વાસણ મૂક્યું હોય ને એનું જમ્માનું બને છે. પછી જેના નીચે આગ લાગતી હોય તે પેલા બની જવું જોઈએ ને પણ એવું નથી.. તું એ લાસ્ટમાં બને છે છેલ્લે.
અચ્છા આવું છે હા એ એ છે ને તમે જેમ કહ્યું ને.. કે અષાઢ.. સુદ મને અષાઢ સુદ ના બીજા દિવસે કદાચ નીકળે છે આ...
હા એ તો ખબર નહિ પણ શુક્લ પક્ષમાં નીકળે છે. અષાઢ મહિનામાં એવી વાત સાંભળી હતી મેં. હા ને એ છે ને દરિયા ના કિનારે આવેલું છે ને. હા ને અંદર જાય ને મંદિર માં ત્યારે... હા અને દરિયામાં જ્યારે દરિયા ના કિનારે હોવા છતાં... મંદિરના અંદર એમ કે જાય છે ને તો... દરિયાનો પાણીનો અવાજ પણ નથી સંભળાતો એમ કે.
અરે આપડી હતા બલરામ- બલભદ્ર હતા તે અને સુભદ્રા એમની સાથે... અને જગન્નાથ ભગવાનને ત્રણેય જેવી... જમ છે ને રથમાં બેસી ને તે લોકો ખેંચી ને ઘણા બધા લોકો એટલું મોટુ... રથ હોય છે એટલે ખેંચીને તેને પછી જગન્નાથપુરી.... પુરી પુરીમાં જે આવેલું છે ત્યાં સુધી લઈને જવામાં આવે છે. અને તે ઓડિશા માં આવેલું છે પુરી શહેરમાંના... હા તો આ છે હા..
એ ભગવાન કઇ બધાને એમ કે... એમ બધાને મળવા માટે એના ભક્તોને મળવા માટે જાય છે ત્યારે તે આખી યાત્રા.... ત્રા એનું જ કઈ એ છે ને?
હા એની જ ક એ છે ને આપડા જ... ગુજરાતમાં અમદાવાદની જે જગત જગન્નાથ ની જે રથયાત્રા છે એ પણ ખુબ જ... પ્રસિદ્ધ છે જે આપડી અમદાવાદ થી નીકળે છે તે પણ ખૂબ જ અ તેપણ... પણ ખુબ જ પ્રસિદ્ધ છે અને જે શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે ને... તે જ તમે જે કહ્યું. તમે જેમ કહ્યું ને કે માં સાત માટલામાં મૂકવામાં આવે છે અને ઉપરનું સૌથી... અ પહેલા પાકી જાય છે. તો એજ પ્રસાદ પ્રસાદ તેમ રૂપે તેમને ખાવામાં આવે છે. અને પછી... પછી ને એમાં કેટલાક બી શ્રદ્ધાળુ ઓ જાય એટલે મંદિર છે તો... ક્યારેક વધારે પણ થઈ શકે ક્યારેક ઓછા પણ થઈ શકે એમાં કઈ ગણતરી તો નથી આવતા. પરંતુ ક્યારેક પણ ના એમનું ભોજન ના વધે છે ના ઘટે છે.
હ પ્રમાણમાં જ બને છે એ પણ વાત સાંભળી હતી ને અને એનો...
એ છે.
હ ને એનો કઈ ઝંડો છે, ને તે હવાની વિપરીત દિશામાં જ હોય છે એની... લહેરાતો હોય છે એમ કે હવાની દિશામાં નથી લહેરાતો.
હાચી વાત છે એ પણ મેં સાંભળેલું છે કારણ કે જગન્નાથ પુરીમાં જે ઝંડો છે ને... એ દર દિવસ અ એટલે અ એ.... દિવસમાં એક દિવસમાં બદલાય જ છે. એટલે દર દિવસે બદલાય છે. અને જો ન બદલવામાં આવે તો ય જે મંદિર ના કપાટ છે ને એ.... બ એટલે બંધ થઈ જશે કેટલાક વર્ષ તો કઈક સાંભળેલું છે મે કે કેટલાક લાંબા ગાળા સુધી એટલે બંધ થઈ જશે પછી એ નહી ખુલશે એટલા અ એટલે છે ને તે રોજે છે ને તેમાં શું ઝંડો એટલે લગાવવા માટે પર ચઢ વો તેની ઉપર એટલો મોટો મંદિર છે તેની ઉપર ચઢવા માં આવે છે અને પછી તેનો જે ધ ધ્વજા છે તેને બદલવામાં આવે છે. અને એ છે ને હંમેશા એટલે હવાની વિપૃત દિશામાં રહે છે એની એ એ જે દિશા એ હ પવન ચાલે એની વિપરીત દિશા એની રહે છે.
હમ્મ. ને ભગવાન ને એમ કે કઈ રથયાત્રા નીકળવા પેલા પણ બીમાર પણ પડી જાય છે. કેમ કે ભગવાન તદી તાના પૂજારી લોકો રહે છે ને એ એની પૂજા પણ કરે છે ને જે રીતે નોર્મલ આપણેે એ મનુષ્ય અવતાર જે રીતે બીમાર પડ્યું હોય ને એ લોકને જે પ્રમાણે જમવાનું આપે સાદું એ પ્રમાણે ભગવાનને પણ એ લોકો પ્રસાદ તરીકે ધરાવે છે પછી એ લોકો એ પ્રસાદ પોતે ગ્રહણ કરતા હોય છે.
હા નહી હાચી વાત છે એટલે કે ભગવાન એ કહે છે કે એટલે જણાવવા માંગે છે કે હું પણ બીમાર થઇ જાઉં છું. તો એટલે એવી રીતે અને જે એમને જે પૂજારી છે તે મેં એ પણ સાંભળેલું છે કે એક વર્ષમાં તેમનું જે જે આપડા જગન્નાથ ભગવાન છે તો એમાં જે એમનું હૃદય છે. એ ધબકતું રહે છે તો એ પણ બદલવામાં આવે છે અને એમાં એ જે આપડા જગન્નાથ ભગવાનનું છે ને એ હૃદય તે જગન્નાથ પુરીમાં જ આવેલું છે. અને એ હૃદય છે એ અ સાચું જ છે અને એ ધબકતો પણ રહે છે અને જયારે એને બદલવામાં આવે છે. ત્યારે શું પૂજારીનું છે ને આમાં આંખ પર પટ્ટી લગાવી દેવામાં આવે છે અને જ્યારે પૂજારી પણ એવું કહે છે કે જયારે એને હૃદય કાઢવામાં આવે છે, ત્યારે જે આખું એક તેમને કમ કમળામાં કે રૂમમાં જ્યાં મુૂકવામાં આવે છે મંદિરમાં ત્યાં આખું અજવાળું ને એવું તેને લાગે છે કે અજવાળું થયું છે.
હા એટલું એ એનું એ તો એનો ભગવાનનો કઈ નિયમ હશે. કે આખું એમ કે એમ એમ આખા પુરી ગામમાં એ દિવસે લાઈટનો કાપ પણ હોય છે, લાઈટ પણ રહેતી નથી. ત્યાં હમ્મ બધું બંધ કર્યુ.
તમારી બરાબર છે હા.
હા અને મેં એમ પણ સાંભળ્યું હતું. કે કોઈ એ પૂજારી હશે તો એને એમ એમ એવી રીતે જોવાનું. કઈ પ્રયત્ન કર્યો હશે, તો એ આંખે આંધળો થઈ ગેલો હતો.
હા કારણ કે જો આપડે કુદરત સાથે જો કોઈક એવી છેડછાડ કરે કારણ કે આપડે તો એમ પણ કંઈક વસ તું એવી છોડી નથી કે જેમની સાથે છેડછાડ ના કરી હોય, કુદરતે જેટલી પણ વસ્તુ બનાવી છે, આપડે બધી સાથે છેડછાડ કરી લીધી છે. તો ભગવાન કે આટલી તો મર્યાદા આપડી રાખવી જ પડશે કે મનુષ્યને પણ કેટલીક મર્યાદાઓ છે કે નઈ આને ઉલ્લંઘન નઈ કરવું પર જો એનું પણ પ્રયાસ કરતો હોય મનુષ્ય તો તો પછી કુદરત પર તેમને કષ્ટ આપશે
આપશે આપશે ન હા
હાં કારણ કે આપડે જોઈએ છીએ તો કુદરતે બધી જ વસ્તુ જેમ કે પહાડો છે વૃક્ષો છે નદીઓ છે ને ઘણી બધી એવી જે આપણને પ્રકૃતિ આપી છે આપણા બધાનું જે વાતાવરણ આય પુ છે બધાને જ આપડે પ્રદૂષણ તો કરી જ નાયખુ છે
હા અત્યારે તો પ્રદુષણ અતિશય વધી ગયું છે તો
કંઈ પણ આપડે બાકી નથી રાયખા અને જો ભગવાનની સાથે પણ આપણે છેડછાડ કરવા જઈએ તો એમની સાથે તો પ પ્રકૃતિ આપણને એનો દંડ આપશે એટલે એટલે એ આખે થઈ ગયો હશે ને કે એ જયારે કેહવામાં આવતું હતું ને કે ભગવાનનું જે હૃદય છે તો એ ધબકે છે તો મેં એવું સાંભળેલું કે એક ફોરેનર હતા કે તેઓ જે ઘડિયાળ તેઓ જે ઘડિયાળ પહેરતા હતા તો ઘડિયાળ છે ને આપડા એટલે પલ્સથી ચાલતી હતી એટલે જે આપડા હ દયનાં જે ધબક્કા હોય છે એનાથી ચાલતી હતી
હમ્મ હમ્મ
તો એમાં તો જે વ્યક્તિ એટલે જીવતો હોય તો તેનાથી જ ચાલશે હવે જે વ્ય ક્તિ મરી ગયા હશે તો તેમાં જો મુૂકવામાં આવશે તો તે નઈ ચાલશેને કારણ કે એઙતો દિલના ધબક કા ધબકે ત્યારે ચાલે છે ને તો એ તો એ એવું સાંભયળુ કે આજ હૃદય થી ચાલતી છે હૃદયના પલ્સ થી આપડા ચાલતું ધબકડા થી ચાલતી છે તો એ જઈને જગન્નાથ પુરી ના જે આપડા ભગવાન છે જગન્નાથ ભગવાન છે તો એના હાથમાં પહેરાવી નાંયખેલું અને જયારે તેણે પહેરાવેલું તો આ જે ઘડિયાળ હતી ત એ ચાલતી હતી.
હા
હા
એ પણ કોઈ હા એ પણ મેં વાત સાંભળી છે કે એનું કોઈ વિશેષ એવું કંઈ લાકડાનું કંઈ ઓય લાકડું વૃક્ષ એમાંથી એનું કકઈ આખું એમ શરીર બનાવવામાં આવે છે ને હલો
હા શરીર બનાવવામાં આવે છે.
હાં એ કોઈ કોઈ પૂજારીને પેહલી વાર એમ કે કંઈ એવું સપનું આયવુ એમાં ભગવાણે ભગવાનને એને સાક્ષાત દર્શન આયપા પછી કઈ એનાથી એ પછી એ બ્રાહ્મણ ત્યાં ગયો જંગલમાં એ વૃક્ષ શોયધુ પ છી એની પૂજા અર્ચના કરી અને ત્યાર પછી એ એને વૃક્ષને કાપવામાં આયવુ અને પછી ભગવાનની રચના કરી હતી ને
હા એ એવું જ હતું કારણ કે ભગવાનને એના એના સપનામાં હતા તે ભગવાને એટલે એમને બતાય્વૂ કે હા હું અઈયા છું ને એવું મને કાઢો તો ત્યારે તે પૂજારીએ તેમને કાઢવામાં આવેલ આવેલા હતા હા ત્યારે તેના જે અને એમના જ વંશજો છે એ પૂજારીના જે આજે ત્યાંના પૂજારી બને છે.
હા એનું પણ કેવું છે કે આહિર છે યાદવ છે એ લોકો એને બહુ જ માને છે ને ત્યાં? હા એન હા એના એજ વંશજો છે.
હા ચાલો ને આપડે પણ ક્યારેક એવું થશે તો આપડે ભગવાન બોલાવશે તો આપડે પણ જઈશું ત્યાં દર્શન કરવા માટે
ચોક્કસ આપડે જશું.
મારે જે ભગવાનનો બોલાવો આવે આપણા જગન્નાથપુરીને તો આપડે પણ મળીશું અને ક્યાંય ત્યાં જસુ રથ યાત્રા પર ચાલો તમારી સાથ થે વાતો કરીને ભગવાન ભગવાન પ્રત્યે એટલે શ્રદ્ધા પણ વૈધી અને વધારે જાણવું પણ મળ્યું કારણ કે મને એટલું બધું ખબર નઈ હતું. ખબર નઈ કેવી રીતે મારાથી બોલાય ગયું એના વિશે. હાલો ચાલો પાછું આપડે મળીએ, હા ચાલો હમ્મ